કેમ છો?
હા મજામાં તમે કેમ છો?
શું કરી રહ્યા છો?
જો બસ આ રસોઈની તૈયારી કરી રહી છું તમે શું કરતા હતા?
બસ કઈ નહીં, મેં પણ હવે કેરીનો રસ ને એવું બધું બનાયું, હવે બેઠી છું, તો મારા દિમાગમાં એક વિચાર આવે છે કે મિત્રતા કેટલો સારો રિશ્તો છે નહી? આપણને મિત્રતા કેટલો એકદમ અનમોલ તોફો આપણા જિંદગીમાં મલેલો છે, તો કેટલો સારું એક ભાવ છે આ નહીં?
બિલકુલ સારું કહ્યું. દરેક વ્યક્તિને છે ને એની જિંદગીમાં એક મિત્ર હોવો ખૂબ જ જરૂરી છે, કેમ કે આપણે જો જે વાતો આપણે કોઈની સાથે નથી કરી શકતા એક મિત્ર જ એવો હોય છે કે આપણે એ આપણું દિલ ખોલીને એની સાથે આપણે આપણી બધી વાતો કરી શકીએ છીએ. એક મિત્ર આપણને બહુ સારી રીતે સમજી શકે છે.
બિલકુલ સાચું કહો છો તમે. અ જો દોસ્તી છે ને એ બીજા બધા રિશ્તા હોય છે, માતા પિતા, ભાઈ બહેન એ બધા આપણને આપણા એ લોહીની સગાઈનો અ રિશ્તો હોય છે. અને જે મિત્રતા હોય છે એ મનની સગાઈનો રિશ્તો છે. કારણ કે આપણે જયારે પોત્તે એના સાથે સમયગાળો વ્યતીત કરીએ છીએ, પછી આપણે એનો ચુનાવ કરીએ છીએ. એટલે એ એને આપણે પોતે એને ચૂન્યું છે, આપણા માટે. તો અ એ બહુ જ મ મતલબ શું કહું કે આપણા કોઈ પણ કેવા પણ સુખ દુખ, કેવો પણ આપણા જે પરિસ્થિતિ હોય એ બધી પરિસ્થિતિમાં એ આપણે સાથે હોય છે. તો આપણા માટે એનો જે એના એના વિશે જે આપણા જે ભાવ હોય છે એ એ એકદમ ભિન્ન હોય છે, બીજા કરતા
બિલ બિલકુલ. જો મિત મિત્રતાને તો છે ને, શબ્દોમાં વર્ણવી શકાતી નથી. એક આપણે મિત્રતા તો મતલબ બધાને મિત્ર હોવો બધાને મિત્ર હોવા જ જોઈએ. જેમ કે આપણી જે બાળપણની મિત્રતા છે તે તો કેટ ટલી આપણને યાદ આવે છે. અને સાચો મિત્ર એ જ કહેવાય છે કે જે બાળપણથી લઈને અત્યાર સુધી તમારી સાથે છે, તમારા સારામાં, તમારા દુઃખમાં અને જો આપણે કંઈ ખરાબ કરી રહ્યા છે, તો આપણને ટોકશે પણ. કે નહીં આ તું સારું નથી કરી રહ્યું આ તારા માટે માટે સારું નહીં એ એ આપણને ટોકશે એ જ ખરો મિત્ર કહેવાય છે. અને તમે જુઓ ને મિત્રતાના તો કેટલા બધા ઉદાહરણ છે. તમે શ્રી કૃષ્ણ અને સુદામાને લઈ લો, કે એમની મિત્રતા આજે પણ આપણે યાદ કરીએ છીએ. લોકો મિત્રતામાં એમના કેટલા વખાણ કરે છે. કે એમાં કોઈ ઊંચું કોઈ નીચું નથી રહેતું, કોઈ અમીર ગરીબ નથી રહેતું, મિત્રતા તો બસ એક દિલ બે દિલ જોડેલા હોય છે.
બિલકુલ સા ચી વાત કીધી તમે. બે દિલ જોડાયેલા હોય છે. અને એ બધી જો આપણે તમે જેમ કીધું કે બાળપણમાં, કે આપણે જે શાળામાં ભણતા હોઈએ કોલેજમાં હોઈએ, તો આપણા સાથે જે મિત્રો હોય છે એ આપડી બધી જ સારી અને ખરાબ બજી બધી જ બાબતથી એ સારી રીતે એને ભાન હોય છે. તો એ આપણને જો આપણે કોઈ પણ આગળ વધતા હોઈએ, એમાં પણ એ આપણને એન્કરેજ કરે છે કે, ના જો તું કરી શકશે. એમ કરીને આપણો હોસલો પણ વધારે છે. તો મિત્ર એવો હોવો જોઈએ કે જે આપણી મતલબ સંગત પણ સારી હોવી જોઈએ એની. કે ભાઈ કયા કેવા વિચારનો છે કેવી નિયતિ નો છે. એટલે મિત્રતા આપણે જે ચુનાવ કરીએ તો એમાં આપણને બીજી બધી વસ્તુઓ નહીં જોવાની કે ભાઈ અમીર ગરીબ એ બધી વાત નથી, પણ આ ચોક્કસપણે આ જોઈ લેવાનું કે એની નિયત કેવી છે, એ સારો માણસ છે કે નથી. કારણ કે આપણે જેવા લોકો સા તે અ સમય પસાર કરીશું. તો એ એનો પ્રભાવ આપળા જીવન પર પળ જરૂરથી પડશે.
બિલકુલ સાચું કહ્યું તમે કે, આપણે જોવો મ જેવી સંગત એવી રંગત એવી કહેવત પણ છે. તો આપણે જેને એવા મિત્રો પસંદ કરવા જોઈએ કે જેમની સંગત સારી હોય કે જેમના સંગતથી આપણે કંઈક સારું શીખી રહ્યા હોય છે. અને આપણો જો ને કે અ મિત્રતા તો આપણા જીવનનો કેટલો એક મોટો ખાસ હિસ્સો છે ને કે મિત્રતા વ વગર આપણે રહી પણ નથી શકતા.
બિલકુલ, સાચું કો છો તમે. અમારે તો એન તમને શું કહું શાળા ની એ કોલેજની હૂં તમને વા એક મારી બેસ્ટ ફ્રેન્ડ હતી. અ હતી શું છે હમ હમણાં પણ અમે સાથે જ છીએ. પણ, અ શું કહું કે હું જયારે અમારે અમ્મ દિલથી કનેક્શન. અમે એકબીજાને કોઈ ફોન નહીં કરીએ કે કહીએ નહીં પણ તો પણ અમે બંને અમારા બંનેનું ડ્રેસ મેચિંગ થી લઈને બધું પોતે ન પોતે મતલબ અમારું મિસમેચ આપણે થઈ જાય એમ. અ કેવી રીતે પણ અમ અમે એ ક બીજાને કોઈ અ પહેલાથી કોઈ પ્લાનિંગ નહી કરીએ તો પણ અમારું બધું સેમ સેમ મતલબ એવી રીતે અમારી મતલબ એવી બોન્ડિંગ હતી અને હમણાં પણ છે. અને જયારે પણ અમે હું સ્કૂ નહી જાઉં કોલેજ તો એના એ પણ મને પહેલા કહી દે કે જો તું નહીં આવે તો મને પહેલા કહી દેજે. તો આવી જે મિત્રતા જયારેથી આપણે અ ખબર બી ની હોય કે આ આગળ વધીને આ મિત્રતા આપણા જીવનમાં કેટલી મહત્વપૂર્ણ થવાની છે. ત્યાંથી લઈને અમ અમણાં સુધીના જે સંબંધ છે ને એ બઉ જ મતલબ બહુ જ સારા અમારે તો બહુ જ અનુકૂળ અ મલ્યાં છે અને ગોડથી મને તો ગિફ્ટ મળેલું છે કે અ ભલે અમ્મ અ નજીકમાં નહીં પણ ક્યાંક થી પણ મને તો એટલા બધા મી ત્રો મલી રહ્યા છે ને બોવ સારા મિત્રો મલ્યાં છે કે જેમનો અ મારા પર બોવ અમ્મ પ્રભાવ પણ છે. કારણ કે, હું વેર એવી છાપ છોડેલી છે બધા મિત્રો એ એટલા બધા સારા અ મલ્યાં છે કે એમનું કાઈ ને કઈ મારા જીવનમાં જરૂરથી એમનો રોલ છે જ.
બિલકુલ, તમે જેમ તમારા મિત્રની વાત કરી કે એક સોલમેટ થઈ ગયા છે. તેમ મારી પાસે છે ને મારો એક મિત્ર છે એ અત્યારે એ પણ મારી મા અમારી મતલબ પાસે નથી. મારાથી તો બોવ દૂર રેય છે એ આમ સાત સમંદર દૂર રેય છે. એટલો દૂર રહે છે. છતાં પણ તમને ખબર છે કે, જ્યારે પણ હું અ જ્યારે પણ હું આમ કંઈ ને કે ઉદાસ હોય કે મને કંઈક સારું નથી લાગતું. એને ખબર નય કેવી રીતે ફ ખબર પડી જાય કે એ મને તે દિવસે કોલ કરશે કે મેસેજ કરશે કંઈ પણ એનો કોલ મેસેજ મારા પર આવી જ જશે.
બિલકુલ.
તો એને જ કેવાય ને કે અ હા એને જ કેવાય ને કે સા ચી મિત્રતા છે અને હું એના કોલ સાથે વાત કરીને મારૂ મૂડ પણ એટલો સારો થઈ જાય છે ને એવા તો આપણા કેટલા મિત્રો છે કે એમને આપણે વર્ષો પછી બી મળીએ ને તો પણ એમ જ લાગે કે હજી કાલે જ તો મળ્યા હતા.
બિલકુલ હવે હમણાં અમારા મિત્રતાની પણ એવી જ ગોષઠી છે કે અમે દસ વર્ષો પછી હમણાં થોડાક સમય પહેલા મળ્યા હતા, તો પણ એવું લાગતું હતું કે કોઈ દિવસ અમે દૂર થયા જ નથી એની એ આદતો અને એવી રીતે જ અમે મસ્તી મજાક. કર્યું કે એવું કઈ લાગતું જ નતું કે અમે દસ વર્ષો પછી મળ્યા છે ને હવે અમે પણ અ કોઈ બાળકની માં છીએ કે કોઈ અમારી પણ કોઈ જિમ્મેદારી છે એવું લાગતું હતું કે હમણાં પણ અમે કોલેજમાં જ સાથે ભણી રહ્યા છીએ, એવો અનુભવ થતો.
બિલકુલ. તો તમે આજકાલ જુઓ ને કે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આપણા જે વર્ષો જૂના ઘણા એવા સ્કૂલ ફ્રેન્ડ્સ હોય કે, આપણે અહ કોઈ વાર હોય ને કોઈ કોન્ટેક્ટ છૂટી ગયા હોય આપણી પાસે નહીં હોય ન અમે તો સોશિયલ મીડિયા ના માધ્યમથી એવા જૂના-જૂના મિત્રો પણ આપણને મળી રહ્યા છે તો અહ કેટલું સારું કહેવાય.
બિલકુલ, અને જો આ સોશિયલ મીડિયાનું તમે નામ અહ આપ્યું છે, તો હું તમને કહું કે કેટલા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેટલા બધા આપણા ફોલોવર્સ અને કેટલા બધાને આપણે કહીએ છીએ, કે એ પણ અમારા ફ્રેન્ડ છે ફ્રેન્ડ છે પણ અહ સાચી બાબતમાં તો જે એકબીજાના દિલની વાત સમજે એકબીજાને અનુકૂલ અહ પરિસ્થિતિને સમજે એજ સાચા મિત્રો હોય છે, અને એવા સાચા મિત્રો અહ બહુ જ એક એવો મેં થોડાક દિવસ પહેલા જ એક સ્ટેટસ પણ મૂકયુ હ તો કે દસ અ ખોટા મિત્રો આમ દેખાવટી મિત્રો કરતા એક સાચો હીરો મિત્ર હોય ને એ જ આપણા જીવન માટે બહુ જ સારું હોય છે.
સાચી વાત કરી તમે મિત્રતાથી એક એવો સંબંધ છે ને કે જેમાં કોઈ લોહીનો સંબંધ પણ નથી છતાં એક પરિવાર જેવો લાગણીભર્યો સંબંધ છે.
બિલકુલ અને જો એકદમ પારિવારિક રિલેશન હોય ને એવું થઈ જાય છે એવું કઈ જરૂરી નથી કે અ એ આપણા પરિવારમાં પણ એટલો ભૂલી જાય છે, જો આપણી મિત્રતા આટલી જૂની આટલા સમયથી હોય છે તો એ આપણા પરિવારથી પણ બહુ જ સારી રીતે ભૂલી જાય છે અમારે તો એવું જ છે અને હું તો મિત્રમાં એકદમ શું કહું કે આજે પણ એવું લાગે છે કે કોઈ પણ મને હું બહુ જલ્દી કોઈનાથી અટેચ નથી થતી પણ, જયારે એક વખત થઈ જઉં તો મને બહુ જ મતલબ એનાથી આમ લાગણી થઈ જાય છે. કે ની એ મારો મિત્ર છે. તો એ બહુ જ મતલબ આ લાગણીનો ભાવ બહુ જ અલગ જ હોય છે. અનોખો હોય છે.
મિત્રતા તો એવો ટોપિક છે ને કે આપણી વાતો કોઈ દિવસ પૂરી નહીં અહ થશે, ચલો તો મળીએ.
હા જરૂર થી, જય શ્રી કૃષ ને ખ્યાલ રાખજો.
હા.